હલો મિત્ર કેમ છો?
મિત્ર મજામાં શું.
ભણવાનું કેવું ચાલુ રહ્યું છે?
મિત્ર ભનવાનું સારું જ ચાલી રહ્યું છે.
શું તમારી પાસે સમય છે?
હા મિત્રો સમય છે ને.
હા તો ચાલો આજે આપણે એક, વિષય પર ચર્ચા કરીએ આપણો વિષય છે નાના વ્ય, વ્યવસાય અને રોજગારી શું તમે ચર્ચા કરવા માટે તૈયાર છો?
હા મિત્રો તૈયાર છું.
હા તો આપણે જાણીએ કે જાણીએ છીએ કે આપણું ભારત દેશ એક, વિકાસશીલ દેશ છે. જ્યાં ખૂબ મોટી પ્રમાણમાં વ વસ્તી છે, જેના કારણે રોજગારી આપી સરકાર માટે શક કે નથી કારણ કે ઘણા બધા લોકો લોકો હોય તો બધાને, રોજગારી આપવું સરકાર માટે શક્ય નથી ઘણી બધી અગવડતાઓ આવે છે, તો ત્યારે આવા સમયમાં જે આપણા નાણા વ્ય વ્યવસાયો છે એ આપણા, દેશના ઘણા બધા યુવાનોને રોજગારી પૂર પાડે છે. એટલે કે આપણા અર્થતંત્રમાં ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે, નાના વ્યવસાય માત્ર આવકનું સાધન નથી. પરંતુ તે ઘણા બધા, જે લાખો લોકો કરોડો લોકો છે તે લોકો માટે રોજગારીનો અવસર ઉભા કરે છે. તો આપણે ખબર છે કે નાના વ્યવસાય એટલે કે તેમાં, ખર્ચો પણ નાનો હોય એટલે કે આપણે ઓછા ખર્ચે પણ આપડો પોતાનો, એક વ્યવસાય ઊભો કરી શકીએ અને ઘણા બધા જે સામાન્ય પરિવારો છે જે નીચલા ક્રમ લોકો છે એ લોકોને આપણે રોજગારી પૂરી પાડી શકી છીએ એ લોકો ના ઘરનું વેતન આપણે આપી શકીએ છેએ, એ લોકોને બે ટાઈમ ખાવાનું પૂરું પાડી શકીએ છેએ નાના વ્યવસાય દ્વારા એવા, ઘણા બધા ધંધાઓ છે જેમ કે દુકાન છે એવા ઘણા બધા છે, તો આપણને ખબર છે કે નાનો વ્યવસાય હોય, તો તેમાં કહ્યું આપણે વાત કરીએ, એમ કે તેમાં ઓછી મૂડીનું રોકાણ થાય છે, પછી આપણે એને કોઈ પણ આપણા ગામ કે શહેર આપણે એને કોઈ આપણા સ્થાનિક સ્થળે એને આપણે ઊભું કરી શકીએ શકીએ, પછી તેમાં આપણે નાનો વ્યવસાય હોય તો તેમાં આપણે ઓછા કર્મચારીઓની જરૂર પડે, પછી તેમાં સેવાઓ કે જે પણ હોય વસ્તુ એ એક મર્યાદિત સ્તરે હોય, પછી આપણે જાણીએ કે નાના વ્યવસાય હોય તો તે આપણે કયા ગયા છે તો, આપણે વેપાર આધારિત નાના વ્યવસાયો ઉભા કિરાનું દુકાન આપણે ઘરની નજીક કે શહેરમાં, આપણે વસાવીએ તો આપણા થકી બે લોકોને પણ રોજગારી મળે અને આપણો પણ એક વ્યવસાય સ્થાપિત થઈ જાય, એવી જ રીતે આપણે જોઈએ તો કપડાંની દુકાન, તો કપડાની દુકાન હોય તો એમાં એક સફાઈ કરવા માટે માણસ જોઈએ, અને એક સેલ્સ મેન જોઈએ એક કેસ કાઉન્ટર પર જોઈએ. એવી રીતના આપણે ત્રણ ચાર લોકોનો વ્યવસાય પૂરો પાડી શકીએ અને પોતાનો પણ એક નાના પાયે પોતાનો, એક વ્યવસાય આપણે વિકસાવી શકીએ, તેવી જ રીતના આપણે જોઈએ તો સ્ટેશનરીની દુકાન છે નાસ્તાની દુકાનો છે, એવી ઘણી બધી દુકાનો છે, પછી આપણે જોઈએ તો, જે પણ હાલ જોઈએ તો ટેકનોલોજીનું યુગ છે, તો તેમાં આપણે સેવા આધારિત પણ નાના વ્યવસાય વિકસિત કરી શકીએ. જેમ કે આપણે જોઈ કે હવે દરેક ઘરમાં બે થી ત્રણ મોબાઈલ તો હોય જ છે, એક પપ્પાનો મોબાઈલ અલગ હોય મમ્મીનો મોબાઈલ અલગ હોય ભાઈનો મોબાઈલ અલગ હોય, તો એમાં ઘણા બધા મોબાઈલો રિપેર કરવાને આપણે એક દુકાન બનાવીએ, તો ત્યાં બે ત્રણ વર્કરો રાખીએ તો એમને રોજગારી પૂરી પડે અને આપણો પણ એક વ્યવસાય સ્થાપિત થઈ જાય, પછી એવી જ રીતના આપણે જોઈએ તો હાલમાં લોકો, પોતાના કામમાં બહુ વ્યસ્ત હોય તો એ લોકોને સમય મળતો નથી, તો તે લોકો માટે આપણે એક આપણ પોતાનો એક ટિફિન ન પણ આપણેે એક નાનો વ્યવસાય ઊભો કરી શકીએ જેમાં બે લોકો ખાવા બનાવવા માટે હોય, અને બે લોકો, એ ટિફિનને એ લોકો સુધી પહોંચાડવાનું કામ કરે એવી રીતના એક આપણે નાનો વ્યવસાય જે સેવા ધરેિત વ્યવસાય આપડે એને કહી શકીએ એવો કે વ્યવસાય આપણે ઉભો કરી શકીએ. પછી એવી રીતના જોઈએ તો બ્યુટી પાર્લર હાલના સમયમાં બધા લોકો, બ્યુટી પાર્લર તરફ ખૂબ આકર્ષાય રહ છે, તો એવા સમયમાં ઘણા મોડલ્સ છે એવી જગ્યાએ, આપણે બ્યુટી પાર્લર બ્યુટી પાર્લર એક આપણે નાના પાયાથી પણ ઊભું કરી શકીએ, જ્યાં આપણે એકથી બે લોકો કામ કરી અને એ લોકોને રોજગારી પૂરી પાડી શકીએ છે, છેએ એવી રીતના જોઈએ તો આપણે જે ઇલેક્ટ્રિશિયન છે તો ઇલેક્ટ્રીશિયન હાલે જોઈએ તો બ ઇલેક્ટ્રિકલ વસ્તુઓ ખૂબ યુઝ કરે જેમ કે ટી વી છે એ સી ફ્રીજ એવું તો બધું બગડતું જ હોય છે તો તેને આપડે સુધારા માટે જઈએ અને બે એ લોકોનું જે પણ ઇલેક્ટ્રિકલ સાધન છે એ સુધારીએ અને આપ એક નાનો પોતાનો વ્યવસાય ઉભો કરી શકીએ જેમાં આપડે બે ત્રણ વર્કર્સ હોય તો એ લોકો અલગ અલગ જેમ કે કોઈની ટેકનિક ટી વી કે ફ્રીજ સુધારવામાં હોય તો કોઈની મોબાઈલ રિપેરિંગ કરવામાં હોય બધાને અલગ અલગ પોતાની ટેકનિક ના આધારે તે લોકોને આપડે તે લોકોને આપડે વ્યવસાય આપી શકીએ છી પછી આપણે જોઈએ તો ઉત્પા ઉત્પાદન આધારિત નાના વ્યવસાય પણ આપણે વિકસિત કરી શકીએ જેમાં આપડે અથાણું છે પાપડ છે એવી રીતના બેકરી છે એ બધા વિવિધ પ્રકારના ખાવાના સાધનો બનાવી શકીએ જેને આપડે ઉત્પાદન કરી શકીએ હવે આપણે જાણીએ છીએ કે અથાણું અથાણું અને પાપડ બે એવી વસ્તુ છે કે બધા લોકો ખાવા સાથે અથાણું થોડું ખાટું અથા નું લેવાનું ગમે છે એ બધાને તો એ એવી રીતના આપડે અથાણ નું ઉત્પાદન કરીને ખૂબ સારી રીતે અહ મુંડી રોકાણ આપડે કમાવી શકીએ છીએ એમાં ઘણા બધા લોકોને આપડે વ્યવસાય પણ પૂરો પાડી શકીએ છ છીએ અને પાપડ આપડે જોઈએ તો ગુજરાતમાં બધા લોકો પાપડના બહુ શોખીન હોય છે ખાવા સાથે દાડ ભાત કેવું કઈ ખાય તો એમને પાપડની ખૂબ જરૂર હોય છે તો આપણે પાપડનો નાનો વ્યવસાય વિક-વિકસાવીને પણ ખૂબ સારી રીતે અહ આવક રોકી શકીએ છે અને ણી સાથે બે ત્રણ વર્કર્સ હોય તો એ લોક કો ને પણ આપડે રોજગારી પૂરી પાડી શકીએ છેએ પછી આપડે જોઈએ તો આપડા ગુજરાતમાં ઘણા બધા જૂના જૂના કિલ્લાઓ આવેલા છે જે જેના આપડે ક-કાપડ પર હસ્ત કલા કે એવું બધું જોઈએ તો ખુબ સારી રીતના વિકસી રહ્યું છે તો આપણે હસ્તકલા ની વાત કરીએ તો હસ્તકલામાં જે પણ જુના જૂના જે સ્થળો છે અને ચિહ્નો છે એને આપણે કાપડ પર અ ધાગાથી એને આપણે એનું એક હસ્તકલાથી એક ચિત્ર બનાવીને વેચે તે ખૂબ એક સારો વ્યવસાય છે કારણ કે ઘણા બધા બહારના બહાર દેશના લોકો પણ આવે છે ભારતમાં અને ભારતની જે પણ આવી હાથથી બનાવેલા આવડતો છે એને લઈને એમના દેશમાં જાય છે જેમ કે આપણે ગુજરાતનું જોઈએ તો પાટણનું પટણું જે હાથી બના લ ખૂબ જ સુંદર અને સરસ લાગે છે પછી આપણે જાણીએ કે આપણો ભારત દેશ છે એ કૃષિ પ્રધાન દેશ છે તો તેમાં આપણે ખાસ કરી રિને જોઈએ તો જે આપણે દક્ષિણ ગુજરાતમાં આવીએ જેમ જેમ આપણે દક્ષિણ ગુજરાતમાં આવીએ તેમ તેમ આપણને ડેરીઓ એટલે કે દૂધ ડેરીઓ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે એટલે કે લોકો દૂધનું વેચાણ કરે છે અને ઘણા બધા લોકોને આનાથી ફાયદો થાય છે કારણ કે તબેલો હોય તો તબેલો હોય તો એમાં ઘણા બધા લોકો કામ કરે છ થી સાત લોકો કામ કરે છે અને બે થી ત્રણ લોકો ઘરે ઘરે દૂધ વેચવા જાય છે અને બે લોકો ડેરી દૂધ ભરવા જાય છે. ત એનાથી ઘણા બધા લોકોને હા મી ત્ર
હા તો હું તમને જણાવ શુ. કે નાના પાયાના વ્યવસાયો ખુબ જ જરૂરી છે એટલે કે રોજગારી વધુ મેળવી શકાય છે એટલે કે નાના પાયાના ઉદ્યોગમાં રોકાણ પણ એક કરોડ સુધી એટલે કે બસુ જ હોય છે જેથી થી ઘણા લોકોને રોજગારી પણ મળી શકે એટલે કે આપણા દેશમાં જીડીપી ના ફાળો પણ વધારે રહેલા છે નાના પાયાના ઉદ્યોગો અને રોજગારી પર પણ મોટી રોજગારી મળે છે. એટલે કે જેમાં સ્થાનિક લોકોને ગામડાના લોકોને કે નાના શહેરના લોકોને વધારે રોજગારી મેળવી શકે છે કે જેમાં પાપડી જુગમાં તો મહિલાને સૌથી વધુ રોજગારી મળતી હોય અને કેટલીક સરકાર શની યોજનાઓ પણ છે જેનાથી નાના પાયાના ઉદ્યોગોને લોન જેવી નાણાકીય સુવિધા મળે છે. અને ઘણા બધા પડકારો પણ આવે છે નાના પાયા ના ઉગમાં જેને આપણે પડકાર સામે ઝીલવું જોઈએ અને નાના પાયાના ઉદ્યોગ થી રોજગારીના મોટા પાયે સજ્જન થાય જેટલે વધુ નોકરીઓ મળે છે કરોડો રૂપિયાના રોકાણમાં મોટી મોટી કંપનીમાં પણ વધ નો મેળવી શકાય છે નાના પાયાના ઉદ્યોગમાં, સ્થાનિક રોજગારી જ મળવાથી ગામડાના લોકોનો પણ વિકાસ થાય છે, અને સામાજિક ફાયદાઓ પણ થાય છે જેમાં મહિલા સશક્તિકરણ એટલે કે વીસ ટકા થી વધુ મહિલાઓ મહિલાઓ નાના પાયાના ઉદ્યોગમાં હોવા જરૂરી છે. અને ઘણી બધી, નવીનતા પણ આવે છે અને ઘણા બધા નાના પાયાના ઉદ્યોગમાં ગેરફાયદાઓ પણ રહેલા છે એટલે કે, પૈસા અને ફંડિંગની તકલીફ તો હોય નાના પાયાના ઉદગમાં, લોન મળવી અઘરી હોય છે. જેના કારણે આપણે નાના પાયાના ઉદગ પણ સારી રીતે ચલી શકતું ન હોય, અને જો લોનનું વ્યાજ ઊચ્યું હોય તો આપણે નાના પાયા ના ઉદ્યોગમાં જો સારું વેપાર ન ચાલ્યો તો તે વ્યાજ ઊચું હોવાથી આપણને પૈસાઓ ભરવા પણ મુશ્કેલી થાય છે. અને રોજગારીમાં અવ ા પગાર ના કારણે શ્રમિકો પણ મેળવા મુશ્કેલ છે અને નાના પાયાના ઉદ્યોગો માર્કેટ સીધા માર્કેટ સાથે માર્કેટની સ્પર્ધામાં નીચા જવા મળે છે એટલે કે એમે જેવા સમીકરણમાં વધારે જોવા મળતા નથી અને ટેકનોલોજી પાછળ નો ઉપયોગ પણ ઓછત થતો જોવા મળે છે. છે અને જોખમો પણ વધુ પ્રમાણમાં રહેલું છે તો આ વાતને આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છે.
હમિત્ર